કેમ છો.
જામાં છું મારી અવાજ આવે છે ત્યાં.
હા. બરાબર આવે છે તો મેં તમને શું કહું છું. કે તમે મ ને સરકારી યોજનાઓના લાભો વિશે થોડી ઘણી માહિતી આપી શકો છો અત્યારે?
હ સરકારી યોજના તમારો ખ્યાલ કે સરકારી યોજના પણ વાત કરીએ. તો કારણ, તો છેને સરકારી યોજના વિશે છે ને મેં પણ કેટલા દિવસથી છે ને વિચરતી જ હતી કે આપડે કોઈ સરકારી યોજના વિશે વાત કરીએ કોઈની હાથે ક કે છે ને મને એટલે કે થોડી ઘણી એવી સરકારી યોજના વિશે જાણકારી છે તો તમને તો ખબર છે ને કે, સરકારે કેવી કેવી બધી સરકારી યોજના બહાર કાઢતી હોય છે પરંતુ આપડા સુધી પહોંચતી પણ નથી હોતી. તો મને જે જાણકારી છે તો હું તમને બતાવીશ. ચાલો ને તમે કઈ કઈ જાણકારી એટલે તમને શું જાણવું છે એમાં?
મને છે ને ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને તથા આ આ વિદ્યાર્થીઓને તથા મહિલાઓને બાળકોને કન્યાઓને કઈ કઈ સરકારી યોજનાઓ આપવામાં આવી છે તેના વિશેની થોડી ઘણી માહિતી જોતી હતી. તો મને લાગ્યું કે મેં તમને તમારા તમારી જોડે વાત કરું તો તમે મને એના વિશે માહિતી આપી શકશો જેનાથી હું તમને કોલ કર્યો. તો શું તમે આ માહિતી આપ આપી શકો છો એમના વિશે?
સરકારી યોજના વિશે વાત કરીએ ને તો સરકારી યોજના વિશે હું એવું માનું છું ને સરકારી યોજના એ છે કે જે આપણા સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓ છે. સરકારી યોજના એ બધી જ સરકાર ઉપર નિર્ધારિત હોય છે અને એ યોજનાઓ છે ને આપણા આપણા જે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે એના માટે બનેલી હોય છે અને તેમનો લાભ પણ તેમને જ મળતો હોય છે. આપણે જોઈએ છે ને સરકાર યોજનામાં સૌથી પહેલા તો હું કોઈને પણ કહું છું કે એ છે આપડી જે રાશન કાર્ડ યોજના એ. આપણે જોય છે ને ગામડામાં કેવી કેવી રીતે આપણને રાશન કાર્ડ પર રાશન મળતો હોય છે અને એ જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો હોય છે ને તેમને ખુબ સારી રીતે તેમને ખાવાનું બિચારાને આ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને ને એવી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે તો મારા ખ્યાલ થી તો હું તો સૌથી પહેલા તેમને માનું છું કે જે જે આપડે રાશન કાર્ડ યોજના છે. પછી યોજના છે તો એ યોજના છે આપડી આયુષ્માન યોજના. હું એને માનું છું. આયુષ્માન યોજનામાં એવું છે ને હવે તમને ખબર છે આજકાલનો સમય કેવો થઈ ગયો છે. તો સમયના હિસાબે મોટી મોટી બીમારીઓ આવી ગઈ છે. તો જે વ્યક્તિએ પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવેલો હોય છે ને તો તેને સરકાર છે ને મફતમાં આરોગ્ય કરી આપતી છે. એને કદાચ મદદ કરે છે એવું કઈક કરતી હોય છે. આયુષ આયુષ્માન કાર્ડ છે ને અમારી ઘરે છે ને બધાનું જ બનેલું છે. તો આયુષ્માન કાર્ડ જો હોય ને તો આપણે ફેમિલીમાં એવું કોઈ પણ મોટી બીમારીઓ થઈ જાય તો આપણે છે ને તે આયુષ્યમાન કાર્ડ થી કોઈ પણ હોસ્પિટલમાં જઈને એનું ઈલાજ કરાવી શકીએ છે. અને સારી માં સારી રીતે ઈલાજ કરી કરાવી શકીએ. હું એવું માનું છું માનવી જીવન છે અને તે સંકટ ભરેલું છે. ક્યારે શું થઈ જાય કોઈ એ નથી જોયું એટલા માટે છે ને જો આવું કોઈ પણ એટલે જો કોઈ એવું પણ કોઈ એવી સુવિધા હોય ને તો એ એનો લાભ ચોક્કસ લેવો જોઈએ કારણ કે જો સરકાર આપણને આપતી હોય તો ચોક્કસ જ લેવું જોઈએ. કારણ કે એ સરકાર છેને આપણા માટે જ એવી સુવિધા બહાર પાડતી હોય છે. અને આપણા માટે એટલું કરે છે તો આપણે પણ એનું છે ને જરા માન રાખી માન રાખવું જોઈએ ને બ એ છો બધી જો કોઈ સુવિધા નીકળે ને તો તેનું ફોર્મ ભરીને કા તો કઈ પણ રીતે એનો લાભ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સરકારી યોજનાઓ છે. અને સરકારી યોજનામાં છેને બીજુ તો શું અને મને છે ને પેન્શન યોજના પણ ખુબ ભાવે છે. પેન્શન યોજનામાં શું છે તો એ એમાં જે આપણા ઘરના વૃદ્ધો છે ને તો એને શું પેન્શન આપવામાં આવે છે. એટલે કે તેમને પેન્શન આપવામાં આવતી હોય છે જેનાથી છે ને થાય છે. તેનું તે બુદ્ધિ વિચારા છે ને પેન્શન મળતી હોય છે અને તે જ તેનાથી પોતાની અજીવિકા ચલાવી શકે છે. એટલે મને તે પણ સારી જ લાગે છે. જેમ પેન્શન યોજના છે અને ત્રીજું એવું કે આપ ને હે ને ભારત સરકારે સુકન્યા યોજના પણ ચલાવે છે. સુકન્યા યોજનામાં એવું થાય છે કે આપડે છે ને એ દીકરીઓ માટે હોય છે છોકરીઓ માટે હોય છે જેમાં છોકરીઓ એ એટલે કે નાનપણથી છે ને એ જ્યારે છોકરી થાય છે ત્યારે તેમનું છે ને તેને કદાચ એક લાખ કે એવું રૂપિયા આપવામાં આવે છે. તેનું તેનું ભવિષ્ય માટે બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ બને એટલા માટે અને આપણે જોઈએ છે તો સ્કોલરશિપ ની યોજના એટલે એવી એને શું કહેવાય? આપણે સ્કોલરશિપ ની યોજના જોઈએ છીએ તો એ એ યોજના એ એ યોજના પડે ખૂબજ સારી છે. જે સ્કોલરશીપની યોજના અને મહિલાઓ માટે જે ઉજ્જવલા યો યોજના બહાર પાડી પાડવામાં આવે છે. એ યોજના એ પણ ખુબ જ સારી કહેવાય છે. ઉજ્જવલા યોજનામાં જેવી રીતે આપણને જોઈ છે તો મહિલાઓને ગેસને એવું મફતમાં આપવામાં આવે છે. તો હું તમારાથી પ્રશ્ન કરું છું કે તમે એમાંથી કઈ યોજ યોજના નો લાભ લેવો છો કોઈ પણ યોજના નો લાભ મળે છે તમને?
હા, મને આમાંથી બે યોજનાઓનો લાભ મળે છે. એક તો પેલી જે સુકન્યા યોજના તમે કીધી ને અને એ યોજના અને બીજી એક છે ને પેલી શિષ્યવૃદ્ધિની યોજના. જે યોજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી હતી અને તે દર વર્ષે વીધ્યા જે અભ્યાસ કરે છે તે વિધ્યા તેવા વિદ્યાર્થીઓને તે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે એવી તમારા દ્વારા મને જે માહિતી પ્રાપ્ત થઈ. તે યોજના મને તે યોજનાનો હું લાભ લઈ રહી છું પણ તમે જે અત્યારે વાત કરીને કે ઉજ્જવલા યોજના, સુકન્યા યોજના, પેન્શન યોજના અને સુકન્યા યોજના પછી આ શિષ્યવૃતિ સ્કોલરશીપ યોજના જે ખુબ જ બો જ બો જ સારી રીતે તમે મને આ યોજનાઓ વિશે વિશે સમજાવ્યું અને સાચું કહું તો મને એ બધી યોજના વિશે કઈ ખબર જ ન હતી. મને આ આમાંથી થોડીક જ યોજનાઓ વિશે ખબર હતી, પરંતુ તમારા દ્વારા મેં વાત કરી, તમારી જોડે મેં વાત કરી ને તો મને આ બધી યોજનાઓ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ અને આમાં હું તમને મને જે ખબર છે તે પ્રમાણે હું તમને કહી શકું કે, આમાં સૌથું સૌથી મહત્વની જો કોઈ એપ હોય ને તો એ ઉમંગ એપ છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓ એક જ જગ કે એ ઉપલબ્ધ હોય છે. ભલે એ પીએમ કિસાન યોજના હોય, આયુષ્યમાન ભારત આયુષ્માન ભારતનું કાર્ડ કાઢવાનું હોય, કે ગેસ સબસીડી ચેક કરવાનું હોય બધું જ આંગળીના ટેરવે છે. આનાથી જે સૌથી મોટો ફાયદો થયો એ છે, કે પારદર્શિતા જયારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે વચ્ચે કોઈ એજન્ટ કે વેટેરિયાઓની જરૂર પડતી નથી, પરિણામે ભ્રષ્ટાચાર થવાની શક્યતા રહેતી નથી. તમારા હક નો તમારા હક નો જે પણ લાભ હોય, તે સીધો જ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ બેની બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી જમા થાય છે એટલે કે હવે કોઈ કાપલી કપાતી નથી અને પૂરેપૂરો લાભ સીધો જ નાગરિકોને મળે છે. વળી આધુનિક સમયમાં અત્યારે જે ડિજિટલ યોજના ડિજિટલ યોજના દ્વારા ડિજિટલ માધ્યમ દ્વારા જે યોજનાઓનો લાભ મળે છે, તે બધી જ તે બધી જ વિગતો હવે ડિજી કોલર જેવી સુવિધાઓથી સુરક્ષિત રહે છે. પરિણામે તમારે વારંવાર ઘણા બધા દસ્તાવેજો આપણે કરવાની જરૂર નથી, પર રાખવાની જરૂરત નથી પડતી. દસ્તાવેજો ખોવાઈ જવાનો પણ આપણને ડર નથી રહેતો અને આપણા આધાર કાર્ડ થી લિંક હોવાને કારણે સરકાર પણ સરકાર પાસે પણ ડેટા તૈયાર હોય છે, જેથી તમે તમે યોજના માટે પાત્ર છો કે નહીં તે તરત જ જાણી શકાય છે. આજે ગ્રામ પંચાયતો પણ ગ્રામ પંચાયતોમાં પણ વીસી એ ઈ ની સુવિધા છે, જેનો જેઓ ડિજિ ડિજિટલ માધ્યમ થી ગામના લોકોને ફોર્મ ભરવા માટે મદદ કરે છે. આ રીતે ટેકનોલોજી એ ગામડા અને શહેર વચ્ચેનું અંતર ઘટાડ્યું છે અને ગામડાઓમાં ખેડૂતો અને ખેડૂતો માટે ઘણી બધ આ બધી સહાયો આપવામાં આવે છે, જેની પણ અરજી ઓનલાઈન કરવાની હોય છે. જેમાં ટ્રેક્ટર હોય, તાડપત્રી હોઈ શકે, પાઈપલાઈનની સુવિધા હોઈ શકે પછી ગોડાઉનની સુવિધા આવી ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી. અને તેનાથી ખેડૂતોને સબસીડી પણ મળે છે, જેનાથી આ જે સરકારની જે યોજના બહાર પાડવામાં આવી છે, એનાથી ખેડૂતો માટે તો ખૂબ જ ખૂબ એટલે ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે. એ વસ્તુ તો અને એ વસ્તુનું એ વસ્તુ વિશે બધા જ ખેડૂતોને જાણ કરવી એ પણ સર ની એક ફરજ છે, જેનાથી કોઈ પણ ખેડૂત પાછળ ન રહે અને તે પણ સારી આવક એવી કમાઈ શકે અને મારું તો માનવું એજ છે કે, આ ડિજિટલ માધ્ય માધ્યમ એ ખૂબ જ સરકારી યોજના માટે ખૂબ જ સારો અને સરળ માધ્યમ છે કારણ કે આપણું એક આધાર કાર્ડ દ્વારા આપણને તેના વિશેની ઘણી બધી માહિતી એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ જાય છે કે, આ આ ખેડૂત છે તો આ ખેડૂતને આય લાભ કે યોજના નો લાભ મળશે કે નહી, પછી એ એના દ્વારા એ શું કરે છે, શું નથી કરતો? તેની બધી જ માહિતી આધાર કાર્ડમાં સમાયેલી હોય છે, જેથી મારે તો માનવાનું એજ છે કે આ ડિજિટલ માધ્યમ દ્વારા જે કર કરવામાં આવ્યું છે ને એ ખૂબ જ ખુબ જ સર સરસ અને સુરક્ષિત છે અને મેં તો હું જ અંતમાં તો બસ હું એટલું જ કહેવા માંગુ છું કે, આ જે સરકારની જે વિવિધ પ્રકારની જે યોજના છે ને તે ખૂબ જ સારી યોજના છે એનો લાભ દરેક દરેકે લેવો જોઈએ અને જેના લાભ લેવાથી તેઓ ખુબ જ તેમને મતલબ ઘણી રીતે મદદ થઈ શકે છે. તો અંતમાં તો હું બસ એટલું જ કહું છું કે તમારી જોડે મેં વાત કરી ને તો મને સરકારી યોજનાઓ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. તો શું તમે અંતમાં કઈક કહેવા માંગો છો?
ના તમારી જોડે પણ વાત કરીને મને ખુબ જ સારું લાયગુ અને ખુબ શીખ મળી કે કઈ કઈ યોજના છે. તમે કેવી રીતે લાભ લઈ રહ્યા છો. ચાલો હવે આપડે પાછા મળીશું ત્યારે.
હા, ચાલો.
હ અ.